હલો હા બોલો.
તું કરો છો ભાઈ.
બસ સો શાંતિ છે તમે કહો.
બસ અમારે પણ શાંતિ જમી લીધું કે નહી.
બસ જમી લીધું જો જમીન બેઠા હવે.
એવ એમ એસી બેસી કઈ બેઠા હતો નહિ તમારે તો.
હા એસી કરીને બેવું પડે ભલે ભાઈ બિલ આવે. પ એસી તો જોઈએ જ હા એજ તો. બોલો અમાર ઘરે ઉપર નીચે બે છે.
બે છે એમ.
હમ એવરેજ સાડા ચાર પાંચ હજાર લાઈટ બીલ આવે જો.
સાડા ચાર પાંચ હજાર લાઈટ બિલ આવે એમ.
હમ.
હ બરાબર બરાબર પર યુનીટ કેટલા હે.
ગ પર યુનિટ અગીયાર રૂપિયા ચાર્જ કરે તમારી.
અરે રૂપ અગિયાર રૂપિયા ચાર્જ થાય છે એમ.
હા હા.
તો તો તમારઅ અ પ્રાઇવેટ કંપની ની આવતી હશે લાઈટ બિલ ઇલેક્ટ્રિસિટી
હ હા પ્રાઇવેટ ની એજીવીસીએલ મઘ્ય ગુજરાત બિચ મધ્ય ગુજરાત આવ અમારે.
ગવર્મેન્ટ જ આવે હમ હમ.
તો બી એટલું બધો ચાર્જિસ છે.
હા ચાર્જિસ છે એટલે તો.
હમ અમારે અહિયા ગાંધીનગરમાં તો છ કે સાત રૂપિયા જેવું જ છે પર યુનિટ
બરોબર. બોલો શું ચાલે શાંતિ બીજું.
બસ શાંતિ આજે કીધું ભાઈને ફોન કરું કીધું એસી લાવું તું ને કીધું લાઈટ બિલ નું પૂછ છી જોઈએ કે કેમનું હોય છે.
ના, ના લાઈટ બિલ તો એ સી માં તો લાાઈટ બિલ તો આવે જ છે, પણ સોલર પાવર ના સોલર-સોલર ના નખાઈ દેવાનું હોય એવું હોય ને તો, સોલર નાખાઈ દેઈ તમારે ચાલે.
એવું એમ?
હમ્મ, સોલર અત્યારે તો અત્યારે સોલર માં પછી સરકાર સબસસીડી આલે છે ના, ઇઠ્યોતેર હજાર રૂપિયા જેવી તો.
ઈઠ્યોતે ઈઠ્યોતેર હજારની સબસીડી મળે એમ? બરાબર-બરાબર. અને પડે કેટલાંમાં સોલાર?
સોલાર તમને પડે અહ કંઈક જુઓ ને એમાં ઈન્સ્ટોલમેન્ટ પર બી થાય છે, ને તમારે કેશ હોય તો કેશ પર બી. કેશ પર પણ થાય છે, તમારે જેમ જોઈએ એમ મળે, હા.
બરાબર-બરાબર. એટલે અમે કીધું અત્યારે તો લાઈટ બિલ એટલું બધું આવતું નથી, પણ તોય એ સી બે કે બે લાવી છે અમારે, તો કીધું લાઈટ બિલ વધી જશે એટલે કીધું ભાઈ ને તમારે છે, તો લાઈટ બિલ નું કેમનું રહેે છે, એટલે કીધું ભાઈને પૂછી જોવું.
ના લાઈટ બિલ તો તમારે આવો, સોલર હોય તો વાંધો ના આવે, કીધું ખરી. એ સી તમ લાવો પણ સોલર જોઈએ એના માટે.
કે સોલર હોય તો શું પહેલા સોલર હોય તો તમારે પહેલા તો તમારે લાઈટ બિલ જીરો આવે, પ્લસ એ કન્સેપ્ટ કરે છે એ લાઈટ બિલ. જે ઇલેક્ટ્રિસિટી એ બચાવે એના પણ તમને પૈસા મલે.
અચ્છા. અંદર એટલે એવું હોય છે કંઈક કે જે ઇલેકસિ ઇલેક્ટ્રિસિટી જે જનરેટ કરે એ સરકાર લે, અને સરકાર તમને પર યુનિટ જે ચાર્જ થતું હોય આપણે
હા પણ, પણ એ ચાર્જ ઓછા હોય, જે આપણે કન્ઝ્યુમ કરીએ એના કરતા ચાર્જ ઘણા ઓછા હોય છે. એટલે વાપરી નાખવા હારા ઉપથી એમ કવ હું તો.
બરાબર-બરાબર. એટલે જે સ્ટુર થયું એ પણ વાપરી નાખવાનું?
હા. જેટલું તમારે તમે જેટલું પહેલું કહેવાનું મિનિંગ કે તમે જેટલું આમે બચાવો એટલું વાપરી નાખવાનું, નહીં તો આમ ગવર્મેન્ટ એમ જી વી સી એલ વાળા અમારેય શું કરે છે કે ધારો કે આખું ઉનાળામાં તો આપડે મોસ્ટ ઓફલી જનરેટ જ થાય બધુ, વપરાય શિયાળામાં તો જનરેટ જ થાય બહુ વપરાય નહીં, બરોબર?
હા, હા.
એટલે આ લોકો શું કરે ઉનાળો આવતા પહેલા છે ને ઈ તમારા ખાતામાં એના પૈસા જ સીધા નાખી દે છે ડાયરેક્ટ.
બરાબર-બરાબર.
કેમ કે તમે જનરેટ કરેલી જે ઇલેક્ટ્રિસિટી કસ જનરેટ કરેલી છે એ તમ વાપરો તો કયા પૈસે વાપરો? જે અગિયાર રૂપિયા ભાવ ચાલે છે એ પૈસે વાપરો, બરોબર? એ જનરેટ કરેલી ઇલેક્ટ્રિસટી ના એ લોકો ત્રણ રૂપિયા લેખે તમે ખાતામાં નાખી દશે અગિયાર રૂપિયા લેખે, તમ ફરવાના, પછી બિલ, હા એટલે આવું કરે છે એ લોકો.
એટલે સીધા આપણને આઠ રૂપિયાનો ફાયદો થઈ જાય.
હા, હા, હા, હા આવું-આવું-આવું કરે છે.
બરાબર-બરાબર. અત્યારે તો કંઈક અહ આ સરકારે પહેલું બહાર પાડ્યું છે ને સોલાર માટે, કંઈક એક હા સબસિડી બી આપે છે, કંઈક ચા ચાલીસ કે પચાસ ટકા જેવી. અન
હા, હા, હા, હા.
આ કંઈક પેલું એક કરોડ પરિવાર સુધી પહેલું પહોંચાડવાની કંઈક છે, યોજના સૂર્ય હર ઘર નહીં, સૂર્ય યોજના.
હા એટલે એવું જ છે કંઈક એમ. ચાલુ જ છે.
હા હા હા એટલે અને પે નાનું ટેકનોલોજી નું કઈક છે કે એમાં કે અ એની ઇફેક્ટિવ સિટી વધારી શકાય આપડેં કોલાર ની કઈક એવું છે તમારે ત્યાં કઈ
ના અમારે અહીં કશું નહી એવું તો
હ હા ના એટલે એવું કઈક કોય છે કે ને એનો ટેકનોલોજી નો ઉપયોગ કરે ને તો કે બાર થી પંદર ટકા જેટલી એની એમ એફિ વધી જાય એમ
હમ્મ બરોબર
કો બીજું કહ બસ શાંતિ ભાઈ
હ કેવાનું મિનિંગ કે અત્યારે ત જો એસી તો વગર તો અત્યારે કોઈ ચાલ નહી બરોબર ઘરમાં અત્યારે બબે ત્રણ ત્રણ લાાઈટો થઈ ગઈ.
હમ્મ
એટલે એ એસી મેન તો એસી વગર કોઈને કશું ચાલતું નહિ એટલે શું અત્યારે એસી એ તો બાપા જોઈએ ચોમાસું ઉનાળોય શિયાળો હોય લોકો એસી માં જાય છે અત્યાર તો આ કંપની કંપનીઓમાં જુઓ તો બી અત્યારે કેવું અ આપડે કયુ એસી કેવાય પેલું
સેન્ટ્રલ એસી
સેન્ટ્રલ એસી હોય છેાય કંપનીઓમાં તો
હા હા એ ભાઈ એનું લાઈટબલ કેટલું આવતું છે.
હ પણ એ લોકો બી સોલર ન નાખાયલીી જો એ લોકો એ તો ઉપર અમારી કંપની માં છે સેન્ટ્રલ એસી છે પણ કે ઉપર ટોટલ ટેરેસ ઢાંકેલો જ આખો સોલર થી જ.
આખું ટેરેસ સોલર થી ઢંકેલું એમ
ટોલર જલું હ જે બી જગ્યા એ કઈક પ્લાન્ટ ભી ચાલતો ઇ સિટી પર અહીંયા આખ ઉપર સોલર જ હોય
હમ હમ એટલે સોલાર પેલાથી જ બનાવઈ દે કોઈક મોટો પ્રોજેક્ટ હોય તો.
હમ્મ હમ્મ એવું જ કરે છે અમારી કંપની તો.
બરાબર બરાબર કઈ કંપની છે તમારે
અમારી કંપની છે લક્ષ્મી સ્નેક્સ પ્રાઈવેટ લિમિટેડ કંપની છે ને રિયલ નમકીન
અચ્છા નમકીન
હમ્મ રિયલ બાઈટ્સ ના સેવ મમરાન મસાલા મમરા ની આવતા
હા હા
બસ એ કંપની અમારી કે લક્ષ્મી સ્નેક્સ પ્રાઇવેટ લિમિટેડ અત્યારે
હ હા તો આ અંદર બધા મોટા મોટા મશીનો બી હોતા હશે
બધા બઉ બહુ મોટી કંપની છે તમારે નરોડા અમદાવાદ નરોડા પ્લાન છે અમારો
હા હા
અને સારી સારી કંપની છે.
હા એ બધા ટોટલી મશીન સોલાર ઉપર ચાલે
મશીન સોલર પર નહી મશીન મશીન વાપરવા માટે તો ગેસ જોઈએ ને અમારે તો ફ્રાય કરવાનું બધું નમકીન બનાવેલ તેલ જોઈએ પણ જે ઇલેક્ટ્રિસિટી વપરાય ને એ બધું સોલાર પર ચાલે
બરાબર બરાબર તો કઈક બીજું કઈ સરકાર નથી આપતી કઈક વીજળી માટે કઈક પેલું થર્મલ પાવર પ્લાન્ટ નઈ બધાથી
હા પણ અમારો સોલર જ વાપરે અત્યારે અમારે છે બધું બહુ છે મોટા મોટા ડીપ બધું છે થર્મલ પાવર એ છે. પણ સોલાર વાપરે છે એમ ટૂંકમાં ઇલેક્ટ્રિસિટી બચાવ ટૂંકમાં
હમ્મ એટલે ઇલેક્ટ્રિસિટી વાળું સારું છે આમ
હમ હા સોલાર વાળું સારું છે
બરાબર બરાબર એટલે કંપની બી આવતી છે ને અલગ અલગ
હા આવે ને કંપની અલગ અલગ બધી બધી બહુ કંપનીઓ છે એમાં તો
કઈ કઈ તો કઈ કંપનીનું સારું હોય
અત્ય્યારે તો મારે સાળા એ નાખ્યું છે ઓટસ નું એમાં એમાં દોઢ કેવી નું દોઢ દોઢ દોઢ પ્લસ દોઢ ત્રણ કેવી નું નાખાવ લ પણ એટલે લાઈટ બિલ ઝીરો આવે છે
એમ કેવી એટલે
ત્રણ કેવી ટોટલ
બરાબર બરાબર એટલે ત્રણ કિલો વોડ એટલે અંદર આપડણે જેટલું કન્ઝ્યુમ કરીએ એટલે એક કિલો વોડ પ્રમાણે નખાવાનું એવું હોય એમ
એ તમારે જેટલું કન્ઝ્યુમ કરતા હોય તમારે જેટલું લાઈટ બિલ આવતું હોય એ પ્રમાણે તમારે સેટ કરાવીને નાખાવું પડે
હ હા તો ભાઈ આપડે સોલાર મિનિમમ બે ચાર પાંચ પ્લેન્ટ તો જોતી હશે ને
સોલાર વધારે થાય ને ટાઈમ કેવી એટલે કેટલી પ્લેટો માર તો અડધ હોય ટેરસ આખી ઢંકાઈ ગઈ છે
એવમ તો પછી પતંગ ચગાવવાનો ને એવું બધું કઈ જગ્યા ર કે ન ટેરેસ પર
ટેરસ પર પતંગ ચગાવવાની જગ્યા તો છે જ ને અડધું ઢં જાય એમ કો અડધું ટેરિસ
અડધુ ટેરેસ ઢકાઈ જાય એમ
હમ
હ એથી સારું કે ટેરેસ તપે બી નઈ હ.
હા એજ તો ટેરિસ તપે નહીિ ટેરિસ તપે નહિ પ્લસ તમારે કેવું. કે નીચે પામ ઉત્તરાયણ કે તહેવાર ઉત્તરાયણમાં ઉપર. અગાસી માં ચડ્યા હોય તો નીચે એ નીચે બેસાય બી ખરું હ એટલે લેવલ લેવલ એટલું છે એટલે છાયડામાં તમે બેસી બી શકો એમ.
હ હા અને પાછું બગડે બી નઈ ત્યારે સાફ સફાઈ ની મગજબારી બી ઓછી.
ના પણ એમાં ઓટોમેટિક પેલું. પંપ જ મેં તો લીધયો છે ખાલી પંપંપ ચાલુ કરું એટલે સટાસટ બધું ધૂળ ધૂળ બધું ઉપરથી નીકળી જાય. હા.
એમ એ કેટલામાં પડે.
એ પમ્પ જુઓ ને સમથીિંગ પડે આપણને. હમ કેટલામ સમથિંગ સાત હજાર નો પંપ આવ્યો હતો એ છૂટો પંપ જ આવે ખાલી એમાં પાઈપ. જોઈન કરી દેવાનું.
એવું એમ ડાયરેક્ટ ધોવાઈ જાય એમ.
હા ડાયરેક્ટ જ ધોવાઈ જાય.
હમ હ એટલે શું કે રોજ ધવાનું કે અઠવાડિયે એક બે દિવસમાં.
ના એને તો તમારે મહિને બે મહિને ધોવાનું હો પણ.
અચ્છા અચ્છા એટલે આપડે રુજ સ્થાપના કરીએ તો પછી એનું બીુધ ઘટી જાય ને કાર્યક્ષમતા
હા હા એવુંજ થાય. હમ હમ એવું જ એવું જ
હ અને સર્વિસ ચાર્જિસ બી અલગ હોતા હશે સર્વિસ કરાવવાની કેટલા ટાઈમે કરવાની.
એની સર્વિસ સમથિંગ જુઓ ને સર્વિસ આવે છ મહિને વર્ષે ઉપર તમારે કરાવવી પડે એ.
શું કહો છો
છ મહિને વર્ષે એક વાર સર્વિસ કરાવવી પડે
બરાબર બરાબર કોઈ છે તમારા ધ્યાનમાં સોલર માટે.
સોલાર માટે હવે જોવું તો. છે માર ભાઈબંધ એ કરે છે એક જણ ઈતો.
એવ એમતો એનો નંબર મોકલજો ને ભાઈ મને.
ચોક્કસ ચોક્કસ મોકલી દેસ નંબર બરોબર.
હા હા બીજું કો શાંતિ છે જીવનમાં.
બસ એકદમ જલસા ચાલે છે અત્ય્યારે તો જો જમીન ઊભા થયા.
એવું એમ તો આરામ કરો ભાઈ ચાલ એસીમાં તો હવે.
હા હા ચોક્કસ ચોક્કસ આરામ કરીએે ને હવે થાક્યા છે.
હા એ સારું સારું ભાઈ.
હા હ ચાલો.